હલો હા નમસ્તે કેમ છો.
બઉ મજા તમારે કેમ છે
બસ મજામાં મજામાં
હા તો આજનો આપણો વિષય છે સોશિયલ મીડિયા વિશે તો આજની આજના જે યુગમાં છે ને જે આપણે સોશિયલ મીડિયા ની વાત કરીએ તો બહુ વધી ગયો છે. અને અડે તો હાલમાં આપણે જોઈએ છેએ તો બધા સોશિયલ મીડિયામાં કેટલા એ વિડીિયો બનાવે છે કોઈ રીલ બનાવે છે. અને સૌથી વધારે આમ ફોન જ યુઝ કરતા હોય છે પહેલાના જમાનામાં શું નાના છોકરા આમ રમતા હતા, આજના જનરેશનમાં તો બે એક થી ત્રણ વર્ષ ન છોકરો એ પણ ફોનમાં જુએ છે. તો એના વિશે તો અમારે કઈ કેવું છે?
હા બિલકુલ, કેમ કે આ વિષય બહુજ લાંબો છે, અને બહુજ ઇન્ટરેસ્ટિંગ વિષય કહી શકાય, કેમ કે આજની જનરેશન અને પાછળની જનરેશનને તમે કમ્પેરિઝન કરી જુઓ, તો બઉુ બધો ફરક દેખાશે. કેમકે, જયારે મોબાઈલ ની શરૂઆત થાય પેલા તો. પેલા કીપેડ વાળા મોબાઈલ આવતા હતા, પેલા હે ને એટલે
હા
કીપેડ વાળા મોબાઈલમાં તો કેવું હોય, કે એમાં તો નાના હતા ત્યારે પેલી ગેમ બેજ આવત એ પેલી સાપસીડી વાળી આવતી, અને પેલી બોક્સ વાળી આવતી. લેમન એમાં પછી એમાંને એમાં એ મોબાઈલ માં એ આખો દિવસ પછી સાબસીડી વાળી ગેમ રમ્યા કરતા એમ, પણ એ વસ્તુ સારી હતી એમ, પણ અત ત્યારના પછી જે આ યુટ્યુબ વાળા મોબાઈલ આવી ગયા એટલે હવે ઈ છોકરું જેવું આવે એટલે સીધું. રડે એટલે મમ્મી સીધો મોબાઈલ જ આપી દે એમ. એટલે પેલા એને તો કઈ ખબર ના પડે કે આ શું કેવાય એમ એમાં નવું નવું કંઈક આવે ને કઈક નવું નવું ડાગલા ડુગલી આવે એટલે એને જોવાની કઈક મજા આવે એમ, કે આમાં કઈક જોવાલાયક છે એમ. એટલે એને તો કઈ શરૂઆતમાં તો ના ખબર પડે કે આ મોબાઈલમાં શું આવતું હશે ને એના લીધે ધીરે ધીરે પછી આદત વધતી જાય એમ, દસ મિનિટ પંદર છ મિનિટ, વીસ મિનિટ, અડધી કલાક, કલાક, બે કલાક, ત્રણ કલાક. જેમ જેમ પછી બાળક મોટું થાય, એટલે પછી આદત વધતી જાય મોબાઈલ ની, એમ એટલે પછી યુટ્યુબ માંથી પછી પાછો સ્નેપશેટમાં આવી જાય પાછો, ઈન્સ્ટાગ્રામમાં આવે. પાછો ફેસબુક માં આવે, એટલે ધીમે ધીમે પાછો ટેલિગ્રામમાં આવે, એટલે ધીમે ધીમે પછી અને નવું નવું ક કે એમાંથી. શીખવા મળે એટલે એ પાછું નવું નવું બધું કર્યા કરે એમ એટલે. મારું તો એવું માનવું છે કે દરેક મ. પિતા ને જયારે બાળક જન્મે છે, ત્યારે મોબાઈલ તો એનાથી દૂર જ રાખવો જોઈએ એમ. સ્ટાર્ટિંગમાં એને મોબાઈલ તો નાજ આપવો જોઈએ એમ, મોબાઈલ ખરાબ વસ્તુ નથી એમ. પરંતુ એનો ઉપયોગ કઈ રીતે કરવો? એ એને પેલેથીજ જો એને શીખવામાં આવે. તો એ આગળ જતા પણ એનો દુર ઉપયોગ કરશે, પણ આટલો બધો નહી કરે એમ, ઓછો કરશે એમ. કે આ વસ્તુ નથી કરવાની, એમ આ વસ્તુ ખોટી છે, એમ એટલે પહેલે થીજ જો આ રીતે કરવામાં આવશે, તો બહુ સારું. પડશે, તમારું શું કેવા આના ઉપર?
હા, એ તમેજે કહ્યું, એ વાત તમારી સાચી છે. અને તમે શું દિવસમાં કઈ સોશિયલ મીડિયાની એપ યુઝ કરો છો.
હા દિવસમાં દિવસ દરમિયાનતો આપડે જે. અત્યારે તો અમારે ભણવાનું વધારે હોય એટલે. કઈકને કઈક જેમ કે યુટ્યુબ નો વધારે ઉપયોગ થતો હોય છે. કે કોઈ વસ્તુ ના સમજાય તો. કોઈ એવા વિડીિયો હોય છે સર ના એ ઓપન કરીને અમે સમજી શકીએ એના માટે યુટ્યુબ નો વધારે. ઉપયોગ થતો હોય પછી ટેલિગ્રામ છે એટ ટેલિગ્રામ નો પણ. એક કોઈ પણ બાળક ભણતું હોય તો ટેલિગ્રામ નો પણ ઉપયોગ બહઉ વધારે થતો હોય જેમ. કે એમાં કોઈ વિડીયોસ છે કે કોઈ. એકેડેમી હોય કે કોઈ ક્લાસીસ છે કે સ્કૂલ છે. તો એના વગેરે ના કોઈ વિડીયો બનાવેલા હોય તો એ. જોઈને બાળક શીખી શકે એટલે એ વધારે યુઝ થતું હોય છે આખો દિવસ. મને ઇન્સ્ટાગ્રામ પણ યુઝ થતું હોય છે. પણ ક્યારેક ફ્રી ટાઈમ હોય તો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય છેમ. એટલે એ પ્રકારનું છે અત્યારે વધારે એપ તો યુટ્યુબ અને. ટેલિગ્રામ જેવી યુઝ થતી હોય છે અત્યારે. તમારું શું કેવું છે.
હા તમે કહ્યું એ સાચું છે હું પણ યુટ્યુબજ યુ. યુટ્યુબમાં જોઉં છું કારણ કે ત્યાં. મનોરંજન ની સાથે સાથે આપણને ઘણું નવું શીખવાનું પણ મળે છે. અને તમે કહ્યું એમ હું પણ જયારે ભણતી ને. ત્યારે મને આમ કોઈ ક્વેશ્ચન આમ ખબર નહી પડતા. તો હું યુટ્યુબ પર એ સર્ચ કરીને આખું સમજી લેતી. કે આ સમ કઈ રીતના કરવો. એ રીતના હું યુટ્યુબનો પણ ઉપયોગ વધારે પ્રમાણમાં કરતી પણ હું ભણવા માટે પણ. એનો ઉપયોગ કર. થોડું ઘણું મનોરંજન પણ માણતી તમને. સોશિયલ મીડિયા પર કેવા પ્રકારના કન્ટેન્ટ જોવા મા જોવાનું આમ ખૂબ ગમે છે. જેમ કે શોર્ટ વિડિયો કે કેવું બો ગમે.
હા એમાં યુટ્યુબમાં તો ખાસ કરીને અલગ અલગ. કેટેગરી પ્રમાણે હોય શકે જેમ કે. ભણવાનું હોય તો એનું અલગ હોય મનોરંજન માટે અલગ હોય પછી. અમુક એવી આપડે સ્કીલ ડેવલપ અ ઉપર કામ કરતા હોય. તો એના માટે ના વિડીયો અલગ હોય તો એમ વધારે તો કહીશ કે. સોશિયલ મીડિયા ઉપર તો વધારે તો આમ અત્યારે લોકોનો મગજ કેવો થઈ ગયો છે કે. તરતજ કોઈ વસ્તુ શોર્ટમાં જ એને શીખી લેવી હોય એમ તરતજ એને. એ વસ્તુ આવડ. જાય એવું અત્યારે માણસ એની પાછળ ભાગે છે એટલે વધારે તો. શોર્ટસ જે રીલો આવે છે એના ઉપરજ વધારે તો એ કામ કરશે એટલે મને એવું લાગે છે. કે આવનારા. જનરેશન માં એ સોર્ટ સોર્ટસ ઉપરજ જાજુ વવયું જશે એમ. અને લોંગ વિડીયો તો બહુ બધા ઓછા લોકો જુવે છે અને લોંગ વિડીયો. આ બધા લોકો બઉુ જુએ છે જેમ કે આખો દિવસ ફ્રી હોય. કઈ કામ ધંધોના હોય. તો એ પછી ફ્રી વિડીયો જોતા હોય છે લોંગ ટાઈમના એટલે એવું હોય. તે દરમિયાન તમારું શું કેવું છે.
હા એ વાત પણ તમારી સાચી છે અને સોશિયલ મીડિયા નો એમ જોવા જઈ. તો એક મોટો ફાયદો પણ છે. અને બીજી તરફ આપણે એને જોવા જઈએ તો એ નુકસાનકારક પણ છે. ફાયદો એ છે કે દેશ દુનિયામાં મી. મિત્રો સાથે જોડાયેલા રહી શકીએ છીએ. અને નુકસાન પણ એ છે કે તેનાથી આપણે આપણો કિમતી સમય બહુ બગાડીએ પણ છીએ. એના પર તમારે શું કેવું છે તમને શું એવું લાગે છે?
હા બિલકુલ જેમ કે સોશિયલ મીડિયામાં અત્યારે સમય તો. બગડી જ રહ્યો છે એમને સાથે સાથે. ઉંમર પણ વધતી જાય છે અને એની આયુષ્ય પણ અને. કેટલાક એવા બધા નુકસાન પણ થતા હોય જેમ. કે વધારે મોબાઈલ જોવાથી ચશ્મા આવી જતા હોય છે. આંખ ના નંબર આવી જતા હોય. એ પણ એક સત્ય ઘટના જેવું કહી શકાય કેમ કે. મારે પણ એવું થયેલું છે એટલે આખો દિવસ પછી ક્યારેક મોબાઈલ માં. એટલું બધું ભણવાનું હોય એટલે ત્રણ થી ચાર કલાક ક્યારેક જોવાય જાય. તો ક્યારેક પછી આંખમાં પણ પ્રોબ્લેમ આવતી હોય છે એટલે પુરતી નિંદર નાથ. હોય પછી મોબાઈલ વધારે યુઝ થતો હોય એટલે એ પણ એક ક્યારેક નુકસાનકારક સાબિત થતું હોય છે એટલે બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ એમ મોબાઈલ. સ્ક્રીનટાઈમ જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. એટલે એ પણ અત્યારે છે તો શું કેશો તમે?
હા એ પણ છે અને અત્યારના હાલના જે એ યુગમાં જે ચાલી રહ્યું છે એમાં શું જે નાના છોકરા છે એ લોકોને નાના નાનપણથી જ ફોન આપી દેવામાં આવે છે જેના કારણે તમે પણ જોયા હશે કે. નાના નાના છોકરાઓને ચશ્મા આવી જતા હોય છે. તો વાલીઓને એટલું જ આમ આપણેે કેહેવું જોઈએ કે નાના છોકરાઓને. ફોન અને સોશિયલ મીડિયા થી દૂર રાખવું જોઈએ. કારણ કે હાલના જમાનામાં શું છે ફોનમાં જે વસ્તુ જુએ છે નાના છોકરા એની તરફ પણ વળી જતા હોય છે કે એમાં જે રીતના કરે છે એ રીતે કરવા જાય છે તો એના લીધે એ લોકો કોઈક અમુક છોકરા તો એવું હોય છે કે અંદર જોઈ જોઈને મોટા વ્યક્તિ જે જે કરે છે ને એ જોઈને એ લોકો તે લોકોના જેવુ પણ કરી જોતા હોય છે તો એ માટે એ લોકોને એવી વસ્તુથી આપણે દૂર રાખવું જોઈએ કે જે એ લોકોને નુકસાન કરતી હોય છે. અને આપવું જોઈએ ના આપવું જોઈએ એવું પણ નહી પણ એ લોકોના માટે જે બેટર હોય ને એ વસ્તુ શીખવા માટે આપણે એ લોકોને ફોન યુઝ માટે સોશિયલ મીડિયા નો ઉપયોગ આપણેે એ લોકો ને બતાવવો જોઈએ.
હા બિલકુલ બિલકુલ હા એટલે મારું તો એવું માનવું છે કે જે વ્યક્તિ મોટા હોય એને પણ થોડુંક સમજવું જોઈએ એમ કે એ વસ્તુ જે જોઈ રહ્યો છે એ બાળક પણ શીખે એના કરતા એજ વ્યક્તિ એ વસ્તુ ના જુવે અને સમજી જાય. તો બાળક પણ આગળ જતા એ સમજી જશે એમ એટલે અમુક વસ્તુ પછી એવી પણ બનતી હોય છે કે કોઈ વસ્તુ શીખવાડવા શીખવવી ના હોય એમ એટલે એ વસ્તુ શીખવાડ શીખવાડવાની ના હોય એમ એ પછી જાતે જ એ બાળક સમજી જાય એમ એટલે એ રીતે પણ ક્યારેક એવું કામ કરવું જોઈએ એમ દરેક માતા પિતા એ કે જેનાથી કઈક એવું ખોટું કંઈક ના થઈ જાય એનાથી એમ. એટલે એ પણ અત્યારે બહુ જ જરૂરી છે તો શું કેશો એમાં?
હા એ વાત પણ તમારી સાચી છે. અને આજે આપણે આ સોશયલ મીડિયા વિશે વાત કરીએ એ વિશે મને ખુબ ગમે તમે જે કહ્યું હો એ પણ તમારી વાત પણ સાચી છે. કે આપણે સોશિયલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈએ પણ આપણું જો કામ પૂરતું જ આપણે કરવું જોઈએ આપણે આખો દિવસ પણ સોશિયલ મીડિયામાં લાગી રહેવું ન જોઈએ અને બીજું તો શું કે જો આપણેે જેટલો એનો ઓછો યુઝ કરશું એટલું જ આ આપણા માટે એ ફાયદાકારક છે તો આપણી સાથે વાત કરીને મને ખુબ આનંદ થયો તો આપણે પછી પાછા કોઈ દિવસ મળશું ચાલો.